હેલો હા તમને મારો અવાજ આવે છે.
હા આવતું જ છે અને મારી.
હા આવે છે.
તો આજે અમે શિક્ષણ અને વિદ્યાર્થીઓના જીવન વિશે વાત કરવા માંગતા છીએ. તો. અ આ એક એવો વિષય છે જે માત્ર કોલેજ સુધી મર્યાદિત નથી પરંતુ તે આપણા આ આખા જીવનને અસર કરે છે, શિક્ષણ એ માત્ર ડિગ્રી મેળ. માટે નથી પરંતુ વ્યક્તિ ન સમાજ અને યોગ્ય નિર્ણય લેવાની શક્તિ આપે છે. એક સરસ પ્રશ્નથી શરૂ કરીએ હું એ કવા માંગુ છું શ શું શિક્ષણ માત્ર પુસ્તક સુધી મર્યાદિત છે કે પછી જીવન જીવન એક કળા છે, મારા મતે શિક્ષણ એ છે આપણે માત્ર માહિતી નથી પરંતુ સમા સમજ આપે છે કે શું શું સા. સાચું છે કે શું ખોટું છે અને આપણે જીવનમાં કેવી રીતે આગળ વધ વધવું છે એ શિક્ષણ આપે છે, જેથી અમને સારી તક મળે છે અને કોઈ પણણ પ્રકારની વસ્તુ તુને સમજપૂર્વક. એ આપની કૌશલ્ય. ધરાવે છે જેમ જેના માટે આપણે અ સુવિધાજનક. એ ખૂબ જ શિક્ષકની બાબત જેવી છે એના ઉપર તમે શું કહેવા માંગો છો.
હા મારો પણ એજ વિચાર છે કે આપણેે જો શિક્ષણ સારું મેળવીશું તો આપણો વિદ્યાર્થી તરીકેનો જે અનુભવ છે તે આપણે સારી કારકિર્દી તરફ વળી શકીએ આપણું ઉજ્જવળ ભવિષ્ય બની શકે તે માટે મેન પાયો ગણાય તો શિ ક્ષણ અને આપડે અ કેવાય ને. કે બેઝ હોય બેઝ. મજબૂત હોય તો એનો ઈમારત બહ લાંબુ જીવન જીવે છે એવી રીતે જો શિક્ષણમાં શિક્ષણમાંનું બરાબર સમજે. નાનપણ થી જ આપણે મો ત્યારે સારી જોબ મેળવી શકીએ, પછી આપણને ઉજ્જવળ ભવિષ્ય બને આપણું અને આપણે આપડા કારકિર્દી ના માર્ગ ઉપર નીકળી જઈએ છીએ અને શિક્ષણ એ માત્ર ભણવા પૂરતું નથી પરંતુ ભણેલા હોય ને ગણેલા ના હોય તે પણ નકામું છે. એટલે આપડણે શિક્ષણ મેળવીએ છીએ પણ આપણેે આપણા સંસ્કારો અને મર્યાદાઓને ભૂલવી ના જોઈએ, અને માતા પિતાના સૂચન કર્યા મુજબ આપણે દરેક કાર્યો કરવા જોઈએ, જેમ કે ભણીને ટ્યુશન જવું. જોઈએ, હોમવર્ક કરવું જોઈએ અને ખાસ કરીને એક્ઝામ ટાઈમે બધા છોકરા લોકો ડિપ્રેશનમાં બહુ આવી જતા હોય છે, સુસાઈડ કરી લે રિઝલ્ટ આવવાનું હોય એટલે હમણાં તો દસ બાર ની વાતો કરીએ તો એ લોકો ન રિઝલ્ટ જાહેર થાય છે તો અમુક ને એવું હોય. કે આપણેે ફેલ થઈ જાય તો જાણે લાઈફ ત્યાં જ પતી ગઈ પણ એવું નથી હોતું, આપણે હિંમત રાખવી જોઈએ કે બાય ચાન્સ આપણે ફેલ થઈ જાય તો કઈ નહી ને આપ મળ પછી આપડે થોડું ધ્યાન આપવું જોઈએ ભણવામાં. જેથી આવા બધા જોખમોથી આપણે બચી શકીએ.
હા મને પણ એવું લાગે છે કે આજના સમયમાં વિદ્યાર્થીઓ પર ઘણા પ્રકારના દબાણ હોય છે, જેમ કે પરીક્ષા છે, માર્કશીટ છે, સ્પર્ધા અને ભવિષ્ય વિશેની ચિંતા આ બધું ક્યારેક તણાવનું કારણ બની શકે છે તો આપણે દબાણને યોગ્ય રીતે સાંભળી સંભાળી શકીએ છીએ જેના જેના માટે સંતુલન ખૂબ જ જરૂરી છે. અભ્યાસ મહત્ત્વનો છે પરંતુ સાથે સાથે આરામ રમો અને મનોરંજન પણ એટલું જ જરૂરી છે જેમ કે શ શાળા કે કોલેજોમાં કોઈ પ્રકારની સ્પોર્ટમાં ભાગ લેવી અને તે મહત્ત્વની બાબત છે, જો આપણે માત્ર અભ્યાસ પર ધ્યાન આપીએ અને જીવન જીવવાનું. ભૂલી જઈએ તો તે યોગ્ય નથી જેમકે શિક્ષણ માત્ર થિયરી જ નથી પરંતુ પ્રેક્ટ પ્રેક્ટિકલ જ્ઞાન પણ જરૂરી છે જેના આપણે આપણે જ શીખીએ છીએ કે તે જીવનમાં કેવી રીતે ઉપયોગ બની શકે. છે તે સમાજનું ખૂબ જ મહત્ત્વ આપે છે અને જો આપણે શિક્ષણ ફક્ત થિયરીમાં જે ભરોસો રાખીએ તો આપણે પ્રેક્ટિકલ કે કોઈપણ પ્રકારની કામગીરી ઉપર ધ્યાન આપતા નથી અને આપણને જેટલી સરળતાથી પ્રેક્ટિકલમાં સમજમાં પડી જાય છે એટલી થિયરીમાં નથી, એટલા માટે હું કહેવા માગુ છું શિક્ષણની ભૂમિકા પણ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે એ સારો શિક્ષણ માત્ર પાઠ બનાવતો નથી પરંતુ વિદ્યાર્થીઓને પ્રેરણા આપે છે. તેને માર્ગ માર્ગદર્શન આપે છે અને તેને તેમની દક્ષમતા તેમની ક્ષમતા ઓળખવામાં મદદ કરે છે, જેથી શિક્ષક માત્ર વિદ્યાર્થીઓને તેમના માતા કે પિતા માતા કે પિતાનો મહાન ઊંચું મહત્ત્વની ભૂમિકા ભજવે છે જે જેનાથી વિદ્યાર્થીઓનું જીવન મિત્રનું મહત્ત્વ પણ ખૂબ જ ખાસ હોવું જોઈએ પરંતુ મિત્ર સાથેનો સમય ચર્ચા સહકાર આ બધું આપણને વધુ જ. સારો માણસ બનાવે છે સાચા મિત્રો અને સારા મિત્ર એ આપને પ્રોત્સાહન આપે છે અને મુશ્કેલી. સમયમાં સાથ આપે છે. પરંતુ જો આપણે ખરાબ સંગતના મિત્રો સાથે રહેશું તો તેજ થઈ જશે એટલા માટે આપ. ને આપણે માત્ર પોતાનું જીવન પૂરતું જ ભણવું નહીં પરંતુ એકબીજાને જાણું ઓળખવું કઈ રીતે કાર્ય કરવું કઈ રીતે નહીં તે આપણાં જીવન સુધી જ સમાયેલા હોય છે અને જો એક બાબત આજુ જ. છે માત્ર ભણવાથી કે કંઈ શીખવા માટે જ કોઈપણ પ્રગતિ કરવું નહીં ફક્ત પોતાના મન કે દિલથી કરવું તો આપણને સરળતા રીતે આવી શકે છે જેમ કે સાચું શિક્ષણ માર્કશીટ આગળ છે. તે આપને વિચારવાની શક્તિ આપે છે એની ઉપર તમે શું કહેવા માંગો છો.
હા મારું પણ એજ. કેવું છે કે જો વિદ્યાર્થી એને જે પણ પ્રકારની વસ્તુમાં રસ હોય તેમાં એને આગળ વધવું જોઈએ જેમ કે કોઈને ભણવા કરતા ફેશન ડિઝાઇનરમાં રસ હોય. કોઈને ભણવાનું ના ગમે રમત. ગમતમાં શોખ હોય તો પછી કોઈને કોમ્પ્યુટરમાં ટેકનોલોજીમાં વધારે રસપ્રદ હોય તો એવા લોકોને ખાસ કે આપણે. ખબર જ છે કે આપ ભણવામાં તો આપડણે ખોટા મી પપ્પની ફીસ પણ બગાડવી જોઈએ અને આપડો ટાઈમ પણ વેસ્ટ ના કરવો જોઈએ આપડે જેમ ટ્વેલ્થ પાસ કરવું જોઈએ અને ગ્રેજ્યુએશન થઈ જાય પછી આપણને જે ફિલ્ડ ગમતી હોય તેમાં આપડે જઈ શકીએ. અને આપણા અનુભવો જેમ કે વિદ્યાર્થી નો જે અનુભવ હોય છે ને જેમ કે ભલે હિસ્ટ્રી આખા ઈતિહાસ નો ઈતિહાસ છે આપણા ભારતનોો તે આપને આખું પ્રાચીન કળનું ભારત સમજાવે છે પરંતુ બધા. વિદ્યાર્થીઓના માઈન્ડ માઈન્ડ પર એક જ છાપ છે કે હિસ્ટ્રી એટલે બુક્સ ખોલો એટલે આપણને ઊંઘ આવી જ જવાની છે તો આ બધી ખોટી ખોટી છાપ પડી ગઈ છે વિદ્યાર્થીઓ ખોટા અનુભવો લે છે એટલે કે. એક બે વ્યક્તિને એમાં હિસ્ટ્રીમાં ઊંઘ આવી જતી હોય તો એ વ એની વાત શેર કરે એના આખા ગ્રુપમાં તો હવે જે બીજા સ્ટુડ હોય તે લોકો હિસ્ટ્રી વાંચવાની જ. કે ના તો બહ પ્રાચીન કાળનું છે અમારે તો બોન્ડ પણ નહતો થયો અમે શું કામ યાદ રાખીએ એવું કરીને એ લોકો એકદમ રસપ્રદ રસપ્રદ વિષયને પણ અણગમો કરી દેતા હોય છે એટલે વિદ્યાર્થીઓને ખાસ. તે જો એ લોકોને જે વસ્તુનો અનુભવ હોય, કે જે વસ્તુ એમને રસ રસ પડે એવી હોય, તો એમાં જ આપણે આગળ વધવું જોઈએ, જેથી કરીને શિક્ષણનો જે આપણો પાયો છે, એ ખોટો ન પડે અને આ બાયચાન્સ આપણે ગ્રેજ્યુએટ થઈ ગયા અને આપણને એમ થાય કે મેં તો ખોટું ભણ્યું ગ્રેજ્યુએટ મારે તો બીજું કઈ કરવું હતું આપણે બીજી ફિલ્ડને પડી લેવું જોઈએ આપણે ખોટો ટાઈમ વેસ્ટ કરીને કે પછી ફીસ મમ્મી પપ્પા ની બગડીને કોઈ ફાયદો નથી. આપણે પ્રોપર વે માં આપણી કારકિર્દી જોઈશું મીન્સ કે આપણે પેલા ગોલ નક્કી કરવો જોઈએ, કે આપણે હું અત્યાર સુધી જે ભણી છું, એમાં મને કયા વિષય ઉપર વધારે રસ છે, કે પછી કઈ વસ્તુ મને બહુ ગમે છે, તો જેનાથી હું એ એ જ દિશામાં મારું ભવિષ્ય ઉજ્જવળ કરી શકું ન કે હું બીજા રસ્તે ભટકાઉ અને અમારા સમય બગાાવું અને કેહેવાય ને સમય અને શક્તિ બહુ પ્રબળ છે, એ હમણાં જે આપણી પાસે છે, ને તે કાલે હોવાનું જ નથી, એટલે આપણે એ બંનેને ધ્યાનમાં રાખીને આપણને જે વિદ્યાર્થી તરીકે જે અનુભવાય છે, એ જ માર્ગે આપણે આગળ વધવું જ જોઈએ, અને શિક્ષણ એક એવો પાયો છે, જ્યાં એક પુસ્તક એક પેન એક શિક્ષક અને એક વિદ્યાર્થી ધારે ને તો આખું છે, એટલે પુસ્તકને આપણે આવું ન સમજવું જોઈએ કે આપણને ઊંઘ આવે છે, કંટાળો આવે છે, એટલે વાંચવું નથી પરંતુ પુસ્તકો જ આપડા સાચા મિત્રો છે, અને આપણે એવું નહીં કે આપડે ભણ્યા જ કરવું જોઈએ. આપડે થોડીક વાર બાગ બગીચે ફરવા જવું જોઈએ, ફ્રેન્ડ સર્કલ સાથે રહેવું જોઈએ, ભેલપુરી ખાવી જોઈએ, આવું બધું નાની મોટી દિનચર્યામાં આપણે શું કે માઈન્ડ ફ્રેશ થઈ જાય છે, અને આપડે આખા દિવસનું જે વાંચેલું હોય, જેમ કે બોરિંગ સબ્જેક્ટ બધાને લાગે છે, એવા હિ સ્ટ્રી જીઓગ્રાફી એવા બધા સબ્જેક્ટ આપણે વાંચીએ અને આપણને કંટાળો આવે, તો આપણે વાંચી તો લેવાનું પછી આપણે ફ્રેન્ડ લોકો સાથે ફરી આવવાનું થોડીક વાર, એટલે આપણને ફ્રેશ પણ ફીલ થશે અને આપણું વાંચન પણ અ કેહેવાય, ને ઇમ્પ્રુવ થશે આપણી વાંચવાની સ્કીલ હા.
હા, તમે તો ખૂબજ સરસ કીધા કે જેવી રીતો જેવી રીતે નિષ્ફળતા પણ વિદ્યાર્થીઓને જીવનનો એક ભાગ ભજવે છે, પરંતુ શું આપણને નિષ્ફળતાની ડ ડરીએ છીએ, કે પછી તેને શીખવવાની તક તરીકે જુએ છીએ, જો આપણે નિષ્ફળતાને સ્વીકારીને અને તેમાંથી શીખીએ તો તે આપને વધુ મજબૂત બનાવે છે, હવે હું અંતમાં એજ કહેવા માંગુ છું, કે શિક્ષણ અને વિદ્યાર્થીનું જીવન આપણા જીવનને સૌથી મહત્વ મહત્વનો પાયો છે, જે જેમ જેમ જો પાયો મજબૂત હશે, તો આપનું ભવિષ્ય પણ મજબૂત થશે, ચાલો બેહેન હવે આપણે વિરામ લઈશું.